બસ મજામા છું, તમે કેમ છો.
હું પણ મજામાં છું તમને મારો અવાજ આવે છે, પ્રોપર
બરોબર આવતો છે હા
હા તો હા તો તમે હાલના જમાનામાં જોઈ શકો છો. જોઈ શકો છો કે તમને કોઈ પણ આપડે શોપિંગો કરતા હોય છે કોઈ પણ વસ્તુ ખરીદવી કરતા હોય છે જે આપણે ઓનલાઈન કરતા હોય છે અથવા ઓફલાઈન કરતા હોય છે રોજેરોજ આપડે કોઈને કોઈ વસ્તુ ખરીદવા અતાઅથવા વેચતા હોય છે. તમે જોઈ શકો છો તમે શોપિંગ કરો તો તમે ઓનલાઈન શોપિંગને પ્રેફર કરો કે ઓફલાઈન શોપિંગને પ્રેફર કરો છો વધારે
અ હું તો એવુ સમજુ કે જરૂરિયાત અનુસાર જો ઓનલાઈન ની જરૂર પડે તો ઓનલાઈન શોપિંગ પણ કરી લેવી જોઈએ અને અ કઈ ઓફલાઇન શોપિંગનો આપણી પાસે ચાન્સ હોય, તો ઓફલાઈન શોપિંગ પણ કરી શકી મારું તો માનવું એવું છે કે. ઓફલાઈન શોપિંગ માટે આપણે સમય હોવો ખૂબ જરૂરી છે આપે
હા કારણ કે આપડે હમ હા બોલો.
આપણે ઓફલાઈન શોપિંગ માટે આપણે. અ સો ઉપર અલગ અલગ જગ્યાએ અથવા તો આપડે જ્યાં રહેતા હોય ત્યાંથી જો. દૂર હોય તો. તો આપણે એના માટે સમય કાઢીને ત્યાં જવું હોય જવું પડે અને અલગ અલગ જે. ખરીદી કરવાની હોય તો એના માટે અલગ અલગ સ્ટોર પણ પણ જવું પડતું હોય. એટલા માટે જો આપણી પાસે પૂરતો સમય હોય તો આપડે ઓફલાઈન શોપિંગ. કરવી વધારે યોગ્ય રહે.
હમ્મ હા જ તમે જેમ કીધું તેમ આપડે જેમ કે ઓફલાઈન શોપિંગ કરવી હોય. તો આપડા શોપિંગ છે તો આપડી ઘરની આજુબાજુ દુકાન તો હોતી નથી. તેથી આપણે બજાર અથવા. શહેરી વિસ્તારમાં જવું પડે છે જે સમય શક્તિ આવરી લે છે પછી આપડે. દુકાનોમાં જઈને બધું. પડખ જોવું જોવું પડતું હોય છે પછી આપણને ન ગમે નહી ગમે. એ પ્રમાણે જે આપડે વસ્તુ લેવી છે તેની આપણે અલગ અલગ દુકાને ભટકવું પડે છે. અમુક વસ્તુ ન ગમે તો આપ ખાલી હાથ પણ આવતા હોઈએ છીએ ઘણી ઘરે ઘણી વાર. પરંતુ આપડે જો એના માધ્યમમાં. એના હવે જેમાં આપડે આપણે જો. ઓનલાઈન શોપિંગને પ્રેફર કરીએ તો આપણે ઓનલાઈન શોપિંગ આપે ઘરે બેઠા ઘણી ઘરે બેઠા કરીએ છે જેમ કે આપડે ઘણી બધી. આપણા સ્માર્ટફોનની અંદર વેબસાઈટો છે, એપો છે, એપ્લિકેશનો છે. એના માટે જેમ કે, ફ્લિપકાર્ટ, એમેઝોન, મિશો. વગેરે એપ્લિકેશનો છે, એમાં તમને જોઈએતો લગભગ. બધી જ વસ્તુ તમને આરામથી મળી જાય છે, જેમ કે સોફ થી લઈને તમને મોટું. મોબાઈલ ફોન જોતી આવીઈ હવે તો ગાડીઓ પણ મળવા બાજી છે, મેં જોઈને ચોકીયો છું. આ બધી વસ્તુઓ છે, ને સરળતાથી મળી શકે છે, જે ઓનલાઇન શોપિંગ. એમનો ફાયદોએ છે, કે આપણને. કોઈપણ પ્રોડક્ટ છે, તે આપણે અલગ -અલગ દુકાને જઈને ભટકવું પડતું નથી, અથવા તો અલગ -અલગ દુકાને દુકાન અથવા એનો એમ જેને કરવું પડતો નથી, આપડે મોબાઈલ ફોનના માધ્યમ થી મળ મળી જાય છે. ને તેમાં અલગ અલગ કલર ઓપ્શન કોઈ આ કલરની ગમે તો પીલો કલર ને પછી તમારે. અને ઘણી બધી ઓફરો પણ. મળી જાય છે, જેના માટે જે તેની મૂળ કિંમત હોય તેના કરતા. તેના કરતા સસ્તા ભાવે પણ આપણને આજે વસ્તુ છે, તે મળી જાય છે, એની આવી જેમાં આપણે આપણે જોઈએ તો. ઓફલાઈન શોપિંગ કરેતો જે મૂળ કિંમત હોય. અમુક અમુક આપે મોટી મોટી જે ડી -માર્ટ છે. મોટી મોટી જે આપણે શોપિંગોમાં જઈએ ત્યાંતો તમાને ફિક્સ ભાવ જ જોવા મળે છે, કોઈપણ પ્રકારના ડિસ્કાઉન્ટ. જોવા મળતો નથી, પરંતુ જે આપણે નાની મોટી દુકાનોમાં જીએ કપડાની દુકાનો છે, કોઈ પ્રોડક્ટસની દુકાનો છે. ત્યાં તમને, નાની મોટી ઓફરોમાં મળી જતી હોય છે, અને આપણે ઘરી વાર આઉટલ પણ કરતા હોય છે. હ
હા એ વાત તમારી બરોબર છે.
હું જેથી પોળકને પ્રાઇસ થોડી સસ્તી મળી થઈ જાય છે. પરંતુ આપડે જોઈએ. આપને એટલી બધી ઓફરો કે ડીલો ઓફલાઈન મળતી નથી પરંતુ આપને, ઓનલાઈન શોપિંગ કરીએ તો આપ ઘડી બડી, ઓફરો અને ડીલો મળી જાય છે, જેથી આપણો પ્રોડક્ટ છે, એ આપણને ખુબ જ સસ્તા.
હ
સસ્તા પૈસા પણ આપણને મળી જાય છે,
હ એતો તમે સાચું કીધું પણ ઘણીવાર, ઓનલાઈન શોપિંગમાં કેવું થાય કેજે આપણે વસ્તુ, ઓનલાઈન જોતા હોય જેમ કે એનું જે ફોટો. આપે જોઈને વસ્તુને પસંદ કરીએ આપે વસ્તુ ઓનલાઈન આપે શોપિંગ, તો એમાં ઘણીવાર એવું થાય કે કલર ચેન્જીસ આવી જાય. અથવા કોઈ વસ્તુ રેપિટ આવી જાય તો એના માટે આપડે પાછું રિટર્ન કરવાનું થાય. અને એના માટે આપણે વેટ કરવું પડતું હોય છે, જ્યારે ઓફલાઈન શોપિંગમાં કેવું થાય કે આપણને તરત જ વસ્તુ આપણે હાથ. મળી જતી હોય છે, અને ગુણવતામાં પણ સારું હોય છે. ક્વોલિટી આપણે હાથમાં જોઈ ચકાશી. અને જો પહેરવા લાયક હોય તો આપણે પેઢીને વ્યવસ્થિત આપ સાઈઝ પ્રમાણે લઈ શકીએ છીએ.
હું.
હું એ એ તો તમે સાચી વાત કીધી. એ પરંતુ આપણે ઓનલાઈન શોપિંગ કરીએ તો આપણે ઘણીવાર આપણે જેમ. આપડે અ શોપિંગ અ ઓર્ડર કરીએે વસ્તુ. ત્યાં પણ આવતા પાંચ -છ દિવસનો સમય લાગે છે, પણ પછી આપણી સાથે કોઈ ફ્રોટ થયો હોય જે સાઇઝ આપ આપડે જે કલર. રું વસ્તુ મંગાવી હો ક્લોથ મગાવ્યા હોય અથવા બીજી કોઈ વસ્તુ મંગાવી ચેન્જ થય હોય તો તેમને રિટર્ન પણ સરધથી કરી શકાય પરંતુ તે કપને આવરી લે છે એ બરાબર છે તમારી વાત અને ઓ ઓનલાઈન શોપિંગમાં તમે હાથ થી જે ઓડસ ની એમ ચકાસ કરીને લઈ લઈ શકો છો તે વધારે વિશ્ વિશ્વાસ વધારે જેથી તમે સરળતાથી તને એ પ્રોડક્ટ લઈ લય શકો છો અને મને જો ન ગમે તો તમે એ વ્યક્ક તરત કરી શકો શકો છો અને મોટ છાપ કરી શકો છો
હા એ તો વાત બરોબર છે અને ઘણી વાર ઓનલાઈન માં શોપિંગમાં કેવું થાય કે આપણને લોભા લોભામણી લાલચ ઓફર ને એ બધું જોઈને આપણે આ આકર્ષિત થઈ જતા હોય છે અને એ વસ્તુ કે પ્રોડક્ટ ખરીદવા માટે આપણે આકર્ષાઈ જતા પણ ઘ સાથે ફ્રોડ પણ થઈ જતું હોય છે એજ વસ્તુ જો આપડે બીજે ઓફલાઈન શોપિંગમાં પણ ખરીદીએ તો એટલી એ બધી સારી ક્વોલિટી એ અ ઓ ઓનલાઈન શોપિંગમાં જ્યાં આપણે કરી હોય એમાં આવતી એટલે અ આપડે જો ઓફરો ને લઈને આપદે સાથે છે છેતરપિંડી થઈ જાય છે ઘણી વાર
હમ એ તો છે જ
અને અ ઇલેક્ટ્રિક વસ્તુઓમાં પણ તમે જોયું હશે કે એમાં આપણને જોઈને તો પ્રોડક્ટ ખુબ સારી લાગે છે પણ જયારે ઘરે આવીને આપણે ચેક કરીએ તો ઘણી વાર એ અ એક બે વાર ચાલુ થઈને બંધ થઈ જતું હોય છે એટલે એમાં પણ આપડે અ ફ્રોડ થવાની શક્યતા વધારે થ હોય છે
હ છે ને આપ ઓનલાપ આપણી જે વક્ન થઈ શકે છે સરળતા થી જેથી એટલો બધો વાંધો આવતો નથી પરંતુ જો આપડે આવી જે આવી જે અમુક વસ્તુઓ છે જેમ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે બીજી મોબાઈલ ફોન છે એ વસ્તુ આપડે ઓનલાઈન કરતા ઓફલાઇન માધ્યમ થી સારું કેવાય કારણ આપણે જાતે ચકાસીને લઈએ છએ ફોન. સાથે લઈએ છીએ જે આપણે વિશ્વસનીયતા વધે છે અને જો કઈ બી ફોલ્ટ આવે, પ્રોબ્લેમ આવે તો આપે સરળતાથી અથવા પરટ કરીને આપડી મૂળ રકમ પાછા મેળવી શકીએ છીએ.
હા એ તો તમે સાચું કીધું અને જયારે ઓનલાઈન શોપિંગ કેવું થાય કે આપડે ઘરે બેઠા આરામ છે વસ્તુ કોઈ પણ એ મંગાવી શકીએ છીએ અને જો આપડે કોઈ બીજા કોઈ જતે વસ્તુ ઓનલાન ઓફલાઈન સોપિંગમાં લેવા જઈએ તો એના માટે પૈસા ખર્ચવા પડતા હોય છે જેમ કે ભાડું ભરીને આપણે બીજી જગ્યા જવાનું એટલે આપણે એ ભામાં પણ બચાવ કરી શકીએ છે. પ્લસ કે આપડે સમય નો પણ બચાવ કરી શકીએ. કે આપણે ઘરે બધા આસાનીથી વસ્તુ ઘરે મંગાવી શકીએ છે અને ક્યારેક તો એવું થાય કે આપડે અચાનક જ કોઈ ઘરમાં મહેમાન આવી જાય તો આપણી પાસે ઘરમાં અવેલેબલ વસ્તુ ના હોય અને આપડે અચાનક બનાવવાનું થાય એના માટે આપણે ગ્રોસરી માટે કે એના માટે અલગ અલગ કેટલી બધી એવી એપ્લિકેશન જેમાં આપણે તરત જ મિટોમાં પાસે ઘરે વસ્તુ આવી જતી હોય છે.
આ તપ
અને આપણું કામ એકદમ સરળતાથી થઇ જતું હોય છે.
હા આ તો તમે સાચી કી કારણ કે હમણાં જે તમે કીધું કે આપડે મહેમાન તાત્કાલિક પહોંચી જાયને કોઈ કોઈ બાર લેવા જવા વાળું ના હોય તો અમને તો મને જોય બ્લિન્કિટ લિંક છે, ફ્લિપકાર્ટ છે તેમાં ઘણા ઓપ્શનો જે બ્લિન્કિટ જેવી એપ છે તેમાં ફક્ત આપણ દસ મિનિટ દસ મિનિટની અંદર આપડો જે કોઈ પણ વસ્તુ જોતું હોય ગ્રોસરી જોવું હોય શાકભાજી જોવતી હોય અથવા તો કોઈ પણ પ્રોડક્ટ તે ફક્ત દસ દસ થી પંદર મિનિટ ની અંદર આપને લઈને આપી દે છે. એ ખુબ જ સુવિધાજનક છે જેથી આપણને વિશ્વાસ ભરે છે આવડ ઉપર જેથી આપણા સમજશક્તિ નો બચાવ થાય છે. હમ્મ.
હા અને અત્યારે ઓનલાઈન વસ્તુમાં એટલું બધું ક્રેઝ વધી ગયો છે કે લોકો અ આ ઝોમેટો અને સ્વિગી ને એ બધું યુઝ કરીને લોકો જાતે છે ઘરે જમવાનું પણ ઓર્ડર કરી લે છે અને એ લોકોને અ ત્યાં બાર હોટેલ કે રેસ્ટોરન્ટમાં જવું નથી પડતું હતું સમય નું પણ બચાવ થાય છે અને એ લોકો જમવાનું ઘરે પણ ઘરે બેઠા જમ સાથ
હમ્મ, એ તો મે હાચી વાર કીધું, હું પણ ઘણી વાર ઓનલાઈન મવાનું મગાવ કારણ કે અમુક ઘરે કોઈ હોય ત્યારે આપે ઘરે કોક કે છે બહારથી માંગવું કેવું હોય મહિલા છે પણ જો ત્યાં ઓનલાઈન શું ઓનલાઈન એ વસ્તુ સારું છે એક તરફથી પરંતુ જો પરંતુ જો આપડે ઓફિલિન શોપિંગ કરીએ તો આસપાસના જે દુકાનદાર કરી કરી લે. આપ એવું કેવા માંગ જો. આપડે જો આપણે શોપિંગ કરીએ તો જો આપણે આજુબાજુમાં જો વસ્તુ. વસ્તુ મળી રહેતી હોય તો આપડ ઓફલાઈન શોપિંગ કરું. રાખવું જોઈએ જો વસ્તુ ન મળી રહેતી હોય. તો જ આપડ ઓનલાઈન શોપિંગ ન એ રાખવું જોઈએ બાકી તો. તમારા તરફથી જે મને માટી મળી ઓનલાઈન શોપિંગ ઓફલાઈન શોપિંગ ની એ મને ખ લાગે છે તેથી હું આ માહિતીને મારા. ફ્રેન્ડ સર્કલ સાગર સમ તથા ગ્રામજનોને. પણ સમજાવીશ ને કહીશ તમારો ખુ ખ આભાર આવી છે વા.
હા તમારો પણ આભ.
હ.